હલો.
હલો.
હલો.
હા બોલો બેેન શું કરો છો.
કઈ ના બસ બેઠા છીએ તમે શું કરો છો.
થોડો જોરથી બોલો ને તમારો અવાજ એકદમ નહીં આવતો.
હલો.
હા બોલો.
આવે છે હવે.
હા બોલો બોલો
શું કરો છો.
કઈ ના બસ બેઠો તો ચા પીવું છું.
ઓ અત્યારે સાંજની ચાય એમને.
હા સાંજમાં ચાતો જોઈએ જ ને ઓફિસ થી આયા હોય થાકી ગયા એટલે એક ચા વા પીએને તો મગજ શાંત થઈ જાય એમ.
ગુજરાતીને ચા વગર ના ચાલે.
હા ગુજરાતી ને ચા વગર તો ના જ ચાલે. અને એકલો ગુજરાતી ને નઈ ઘણા દેશો મતલબ ઘણા રાજ્યોમાં બી ચા પીવાની આદત તો છે જ લોકોમાં.
હા મતલબ મોસ્ટલી બધાની સવાર ચા થી જ થાય.
અવાજ વધારો ને થોડો.
હલો.
હા બોલો.
હલો.
હલો.
આવે છે અવાજ હવે.
આવાજ જ નથી આવતો બેન તમારો હલો.
હલો.
અરે જોરથી બોલો ને થોડું.
જોરથી જ બોલું છું હવે અવાજ આવે છે.
ના તમારો અવાજ એકદમ ઝીણો ઝીણો આવે.
નેટવર્ક ઈશુ ના લીધે થતું હશે શાયદ
હા કદાચ એવું હોય શકે બોલો બોલો હવે આવે.
હા બોલો.
હા એટલે એમ કતો હતો કે તમે શું પસંદ કરો ચા કે કોફી
ચા જ.
ચા જ પસંદ કરો એમ.
હમ કોઈક કઈક વાર કોફી રાત્રે બહુ વધારે જાગવાનું હોય. તો બાકી તો મને ચા જ પસંદ છે.
કેમકે ઘણા લોકો સિટી વાળા લોકો તો કોફી જ પસંદ કરતા હોય અને તમે બી અત્યારે તો ઘણા સમય થી સિટીમાં રહો છો. એટલે આ કીધું પસંદ બદલાય હોય કદાચ.
ના ના એવું ના હોય કે સિટી વાળા લોકો ચા જ. ચા પસંદ કરે કે કોફી પસંદ કરે ડિપેન્ડ કરે માણસ ઉપર કે એને શું છે. અમુક લોકો તો ખાલી એસ્થેટિકના પાછળ ભાગે ને એમ ભલે કોફી એમને ઇટલી ના પસંદ હોય પણ કે ચા નહી સારી લાગે તો કોફી એમ
હા એ મેં ઘણું જોયું અત્યારના લોકોમાં કે મતલબ શું હાલ તમે કીધું ને? એસલેટિક એ ટાઈપ ના હોય કે ભાઈ કોફી ના ભાવતી હોય તો બી ખાલી સ્ટાર બકના પેલા કપ પકડવા માટે અને લોકોને બતાવવા માટે કોલ્ડ કોફી પીવે. લાટી કોફી પીવે ને ઘણી જુદી જુદી પ્રકારની આવતી હોય. મેં જોયું છે કે ભાઈ હરા નાખી દે પણ ખાલી એક સ્નેપચેટ ફોટા માટે થઈને એ પરચેસ કરતા હોય છે.
એ જ ખાલી કૂલ બનવા માટે લોકો શું કહેવાય કોફીને આ તે પણ મને તો ચાજ પસંદ છે.
હા એ તો છે. ચા ચા પસંદ છે પણ કઈ તમે? પી કાળી છે કે પછી દૂધ વાળી?
ના ના દૂધ વાડી જ બ્લેક ટી તો મેં નથી પીતી લાઈક ઘણા લોકો પીવે છે, એનાથી બી બહુ ફાયદા હોય છે. પણ મને તો દૂધવાળી જ ગમે છે.
કેમ કે મેં વાંચ્યું તું ને તો એવું કીધેલું, કે ભાઈ દૂધ તમે ચામાં દૂધ નાખો ને એટલે ઝેર બની જતો હોય અને શરીર માટે અલગ કામ કરે, જે મતલબ ફાયદાકારક નથી આપડા શરીર માટે, એટલે હું દૂધ વાળી ચા તો પીતો જ નથી. દૂધ અગર પીવું જ હોય ને આપણે તો એકલું દૂધ પીવું જોઈએ. કા તો કોફી પીએ તો સારું પણ ચા માં દૂધ નાખીએે એટલે એ ઝેર બની જાય.
હોઈ શકે એવું મે મતલબ રીલ્સને એમાં તો મેં એક એક વાર જોયું છે પણ નોર્મલી મોસ્ટલી લોકો ચા જોડે દૂધ મતલબ એ જ પીવે છે. મોસ્ટ કેટલી લોકો અને આ વર્ષોથી ચાલતું આવ્યું છે કઈ મતલબ મે એ બી લોંગ ટર્મમાં એ ઇફેક્ટ કરી શકે બાકી આમ તો કોઈ થતું નથી બધા એ પીવે છે અને પી તા આવે જ છે.
ચા ચા પીઓ ને એટલે એક વસ્તુ નોટિસ કરવાની જે વધારે ચા પીતું હોય ને, એને શ્વાસ બી વધારે ચડતો હોય કંઈક નાનું મોટું કામ કરતું હોય ને તો એને શ્વાસ ચડી જાય.
હા થઈ જાય એ છે ને એમ તો કોફીમાંય કેફી ના આવે એના લીધે મતલબ મેં સાંભળેલું કે ભાઈ કોફીમાં એવું ક જે રેગ્યુલર એડિક્ટેડ હોય ને કોફીનું એને જે ટાઈમ થાય ને એટલે એને કોફી જોઈએ લાય કે આમ નાના મોટા ડ્રગ્સ જેવું કા આમ. કરે છે એ ખબર નહ સાચું છે કે ખોટું છે પણ મેં સાંભળેલું છે.
તમે એવું સાંભળ્યું અને મે વડી અલગ સાંભળ્યું કે મતલબ જે ચા વાળા જે હોય ને એમને વધારે નશો હોય ચા નો કે ભાઈ જોઈએ દિવસમાં બે વખત પીતા હોય ને તો ચાર વખત પીસે પણ બે વખત પીતા છે ને તો એક વખત નહી પીવે એવા માણસો જોયેલા મેં તો.
હા એ તો છે. હવે મતલબ પોત પોતાના ઉપર વાગે તમે તમારા ઉપ પણ કેટલો કંટ્રોલ રાખો છો અને કેટલું અવોઈડ કરવાનું ટ્રાય કરો, બાકી તો ચા હોય કોફી હોય કે બીજા કોઈ ડ્રીક હોય.
હા એજ ને કોઈ બી આદત હોય તમારી ચા ની હોય કોફી ની હોય દારૂ ની હોય સિગરેટ ની હોય કે ગુટકા ની હોય તમારે રેગ્યુલર આદત પડી ગઈને તો એ તમારા શરીર માટે હાનિકારક જ છે. તમે કોઈ બી વસ્તુ લિમિટમાં કરો તો એ વસ્તુ સારી બાકી લિમિટ બાર ગયા તો એ શરીરને નુકસાન જ કરશે.
હા એ જ મતલબ તમારે પોતાની ઉપર કંટ્રોલ રાખવું જોઈએ, તમને ચા પીવાની ઈચ્છા થાય છે. પણ કંટ્રોલ કરો એમ.
હા એજ
પણ અમુક લોકો એવી રીતે એડિક્ટેડ થઈ ગયા હોય કે, ભાઈ ટાઈમ ના હોય મતલબ, ટાઈમ ક્યાં? ટાઈમ થાય ને એમને જ કે કોફી ના મળે ને એમનું માથું દુખ લાગે આ તે તો પછી એ તો એક આમ શું કહેવાય, દારૂ જેવું જ થઈ ગયો ને નશો કે ભાઈ નથી મળતું તો કંઈક થાય જ છે.
હા એજ ને. અને અમુક લોકોને તો કેવું કે કે ભૂખ લાગી ચા પી લો. બારથી આયા ચા પી લો, તો એક કામ કરીને થાકી ગયા ચા પી લો. એટલે કંઈ બી હોય, કંઈ વાત ના હોય હા એટલે ઈ જ, તમે કીધું એમ કે ભાઈ ઊંઘ આવે ચા પી લો, પણ એ જ એડિક્શન ખોટી વસ્તુ કહેવાય એમ.
હા એ તો છે. બહું ખોટી વસ્તુ હે પણ હવે એ તો શું કરવાનું. બધાનું મોસ્ટલી લોકોને તો થઈ જ ગયું છે સવારે ઉઠી ને ચા જોઈએ, જોઈએ ને જોઈએ, અને મતલબ મોસ્ટલી ગુજરાતી પીપલ તો છે ને બપોરે એક નીંદ, હલો?
હલો.
હલો, અવાજ નથ
હા, બોલો-બોલો.
એમ કે મોસ્ટલી લોકોને તો ચા ની આદત પડી જ ગઈ છે, અને ગુજરાતી લોકોનું તો તમને ખબર જ હશે, બપોરે સુઈ ને ઉઠા ને એટલે પાછી ચા જોઈએ જ એમને.
હા એ તો છે. અનિયમિતા બી ખાવા પીવાવામાં ના હોવી જોઈએ, કે સવારે એક વાર ચા ચા કે કોફી લઈ લીધી એના પછી બીજું કઈ ડ્રિંક્સમાં તમે ના ઇન્ક્લુડ કરો તો સારું રહે. બાકી અમુક લોકો તો કેવું કે, ગુજરાતમાં તો અત્યારે કેવું કે કોઈ મતલબ જમીને કોકના ઘેર ગયા હોય ને તો ચા બનાવતા હોય તો એમ કેય ચલો બનાવઈ દો, ખાવાનું નીચે જ તું રહેશે. અરે એવું થોડી કઈ સિસ્ટમ છે, કે ખાવાનું નીચે જતું રહેશે એટલે એટલે મીન્સ કે ખાવાનું નીચે જતું રહેશે એટલે કે પચી જશે, પણ એવું કશું હોતું નથ થી. પણ એક માન્યતા બની ગઈ છે.
હા મતલબ આપણા ગુજરાતમાં તો મોસ્ટલી એવું જ હોય કોઈ આવે તો એને મ ચા થી જ ટ્રીટ કરે એમ સૌથી પહેલાં તો. પછી એ જમ્યું હોય, જમવાનું બાકી હોય કોઈ બી ટાઈમ માં મોસ્ટલી ચા થી જ ટ્રીટ કરે.
હા એજ ને. ચા આવ મતલબ હવે એક જણા ને દસ ઘેર જવાનું છે, તો આપડા ગુજરાતમાં તો દસે દસ ઘેર ચા જ બનશે. અને પેલા ના બી નહીં પાડે કે ભાઈ ના ચા નથી પીવો. પહેલા બનાવશે, આ પીસે. હવે તમે દસ વખત ચા પીવો કે પાંચ દસ વખત ચા પીવો, એટલે શરીર ને નુકસાન તો કરે જ.
થાવાનું જ છે, અને પાછું શું કેહેવાય શુગર એય અંદર આવે તો શુગર કંઈ સારી વસ્તુ છે નહીં હવે.
હા એજ ને. સુગર-સુગર તો મતલબ બહું ખરાબ વસ્તુ છે. એ ઘણા બધા રોગ લાવે બોડીમાં, ડાયાબિટીસ લાવે, પછી તમારા શરીરની જે સ્કીન હોય ને એને બી ઇફેક્ટ કરતી હોય સુગર.
હા, ઘણા સેલિબ્રિટી અવોઈડ કરે જ છે ને શુગર, મતલબ બિલકુલ પણ શુગર નહીં એવું તો આપણા થી થવાય જ ને, થવાનું નથી કેમ કે ગુજરાતી પીપલ હોય ને એમને મીઠું તો જોઈએ જ.
હા એજ ને. મીઠું તો જોઈએ જ, અને તમે જો ખાંડ અવોઈડ કર દો, સુગર અવોઇડ કર દો, તો સ્કીનમાં ઘણો ફરક પડી જાય. તમારી સ્કીન એકદમ ક્લિયર થઈ જાય. બાકી તમે જે આ ફેસવોશ લગાવો અને નવી-નવી ક્રીમો લગાવો ને લગાવવાની જરૂર બી ના પડે.
હા થાય પણ હવે શું કહેવાય બધી જગ્યાએથી તો અવોઈડ કરવી થોડી ઘણી મુશ્કેલ એ ટલુંય ઓલું નથી. પણ કેવું કે સ્ટ્રક રહેવું પડે તમારે તો તમારીથી થાય બાકી તો કંઈ ના થાય.
હમ એજ ને. સ્કીનમાં કેવું હોય કે તમે અંદર થી જેટલું કરો ને એટલું કામનું બહાર થી તમે ગમે તેટલું પાવડર લગાવ કે ફેસ વોશ લગાવ એ ક કશું કામનું નથી અંદર થી જેટલું હેલ્ધી હશે. એટલું બાર ખીલી ઉઠવાનું જ છે.
હા હા એ તો એમમાં તો એવું જ હોય તમે ઓઈલ. ઓઈલી વસ્તુ અવોઈડ કરો તો વધારે સારું પિમ્પલ ને મતલબ છે એ બધું ઓઇલના લીધે જ થાય મોસ્ટલી
હા એજ ને એટલે ખાવા પીવામાં પછી ચા કોફી માં એટલે બધા આજે એડિક્શન છે એ ઓછા કરી દો કા તો દિવસમાં એક વાર કા તો હાવખે બી ના હોયને તો બી એવું નથી કે તમારું જીવન જતું રહેશે આના વગર.
હમ એ જ. પણ શું કેવાય જે સમજે એના માટે છે બધા માટે તો તમે ગમે એટલું સમજાઈ લો તોય કઈ જવાનું નથી, ડ્રિંક કરતો હશે અને તમે બધા જ નુકસાન કહી દેશો બધું જ ઇવન સિગરેટના પેકેટ ઉપર ઉપ પણ લખેલું જ હોય છે ને કે આ નથી હાનિકારક છે તો એ લોકો કરે જ છે ને
એજ વસ્તુ કે ભાઈ તમારા સામે પડ્યું એ તમને ખાય તો બી માનવા તૈયાર નહીિ કે ભાઈ આ એડિક્શન ખરાબ છે. તો બી લોકો કરતા હોય. સારું ચલો વાંધો નહી પછી મળીએ કોઈ દિવસ.
હા હા શ્યોર ચલો.